હાય કેમ છે?
બસ ભાઈ મજામાં છું. તું કેમ છે?
હું પણ મજામાં છું આજે આપણે સફળતા માટે મહેનત વધુ મે મહત્વની છે કે નહી નસીબ આ વિષય પર ચર્ચા કરીએ.
હા હા ખુબ જ સરસ વિષય છે ભાઈ. મારા મતે તો સફળતા માટે મહેનત સૌથી વધુ મહત્વની છે.
પરંતુ ઘણા લોકો કહે છે કે નસીબ વગર સફળતા મળતી નથી.
નહી નહી ભાઈ હું તો માનુ છું. એ જે નસીબ નુ નુ એ થોડું મહત્વ હોઈ શકે. પરંતુ મહેનત વિના નસીબ પણ કામ આતુ નથી.
એવુ કા કેમ?
કારણ કે જો કોઈ વ્યક્તિ મહેનત જ ન કરે. તો અ સારી તક મળ્યા પછી પણ એ તેનો લાભ લઈ શકાશે નહી.
એટલે તર્કનો ઉપયોગ કરવા માટે પણ તૈયારી જરૂરી છે.
બિલકુલ ભાઈ બિલકુલ. મહેનત આપણને તૈયાર બનાવે છે. હા તેમની સફળતા પાછળ વર્ષોની મહેનત અને ધીરજ હોય છે.
છતાં ક્યારેક લોકો સમાન મહેનત કરે છે પરંતુ એકને વધાર સફળતા મળે છે.
જો એમા સમય પરિસ્થિતિઓ અને ટંકનો પણ ફાળો હોઇ શકે. પરંતુ મહેનત કરનાર વ્યક્તિને લાંબા ગાળે અ સારું પરિણામ મારવાની શક્યતા વધુ હોય.
એટલે નીસફળતા આવે તો મહેનત છોડવી નહી.
બિલકુલ નહી ભાઈ નિસફળતા એ સફળતાની સીડી હોય છે. જ્યારે પણ તુ કોઈ મોટો કામ કરે ને તને નિસફળતા આવે જ. અને તે નીસફળતાથી તો શીખીને આગળ વધે છે અને તેને સફળ તા મળે છે.
શું નસીબ બદલાઇ શકે?
મારા મતે હા સતત મહેનત અને સારો નિર્ણય દ્વાર વ્યક્તિ પોતાનુ ભવિષ્ય બદલે શકે છે
વિદ્યાર્થી માટે આ વાત કેવી રીતે લાગુ પડે
જો વિદ્યાર્થી નિયમત અભ્યાસ કરે સમય નું આયોજન કરે અને સતત પ્રયત્ન કરે તો તેના સારા પરિણામ મળવાની શક્યતા વધી જાય
એટલે માત્ર પરીક્ષા પેલા અભ્યાસ કરવાથી કામ નહી ચાલે
સાચું નિયમત મહેનત જ સફળતાની ચાવી છે જો તું એમ સોચે કે મેં તું એમ સોચે કે અ મેં પરીક્ષા નજીક પાછળના રાજ છે એમા વા ને આખા ક્લાસમા ટોપ કરીલુ તો એ નહી થાય કારણ કે જો બહુ બધા વ્યક્તિ એવા પણ હોય છે આ જે દરરોજ મહેનત કરતા હોય છે અને તે લોકોને સફળતા જ મળે
કેટલાક લોકો પોતાની નિસફળતાનુ કારણ નસીબને માને છે
ઘણી વાર પોતાની ભૂલી સ્વીકારવાનો બદલે લોકોનો નસીબને દોષ આપે છે
શું આત્મવિશ્વાસ પણ જરૂરી છે
હા મહેનત સાથે આત્મવિશ્વાસ અને ધીરજ પણ ખૂબ જરૂરી છે
શું માત્ર મહેનત પૂરતી છે
ના ના મહેનત સાથે યોગ્ય દિશા આયોજન અને સમયનું સંચાલન પણ જરૂરી છે જો તું ખાલી ગલત દિશામાં મહેનત કરશે તો તેને સફળતા મળવાની ચાન્સ કમ છે પણ સફતા સાચી સીડી મળી ગઈ અને તે સીડી પર ચડવાનું મહ કરે તો સતત તું આગે વધશે
એટલે સ્માર્ટ વર્ક અને હાર્ડવર્ક બંને જરૂરી છે ખાલી હાર્ડવર્ક કરી તો ફળતા ની મળે
એકદમ સાચું ભાઈ
જો કોઈ વ્યક્તિને તરત સફળતા ન મળે તો શું કરવું
ધીરજ રાખવી જોઈએ પોતાની ભૂલોમાંથી શીખવી જોઈએ અને ફરીથી પ્રયત્ન કરવો જોઈએ
એટલે હાર માનવી એ ઉકેલ નથી
બિલકુલ નહી જે વ્યક્તિ સતત પ્રયત્ન કરે છે એ એક દિવસ જરૂર સફળ થાય છે એને બહુ વાર અ બહુ વાર અસફળતા મળી શકે પણ જો એ અસફળતાથી હારે નહી અને મહેનત કરીને આગળ વધે તો એ અસફળતા એના માટે વધી જાય અને એ સફળતાના માર્ગ પર ચાલી જશે
મને લાગે છે કે નસીબ આપણને તર્ક આપે છે પરંતુ મહેનત તેનો સફળતામાં ફેરવે છે
હા ભાઈ ખૂબ સુંદર વાત કીધી તું તો.
આજે આ ચર્ચાથી મને સમજાયું કે મહેનત સૌથી મોટી બળ છે.
હા ભાઈ બઉ આ તો ખુબ સરસ વાત કીધી તમે અ આપડે અ જો ખાલી નસીબ ના ઉપર પૈસા રહે એ જો આપડા નસીબ સહી હોય તો આપણને સફળતા મળે તો એ મળવાની અ જે પર્સન્ટેજ છે બહું કમ છે.
હા, નસીબ પર વિશ્વાસ રાખવો સારું છે. પરંતુ મહેનત પર વિશ્વાસ રાખવો વધુ સારું છે.
નહી નહી એમ નહી જો કે મહેનત અને નસીબ એ બંને અ ભાઈ છે અ કઈ વાર એવો પણ છે કે એક વ્યક્તિ અ જે એ પોતાનું હંડ્રેડ પસેન્ટ આપી દે છે, પણ એનું નસીબ નહી અને અ કોઈ વ્યક્તિ એવો હોય છે અ જે મહેનત નથી કરતો અને નસીબ પર બેસે છે એ પણ ગલત છે એટલે આપણું શું કરવું જોઈએ? કે મહેનત પણ કરવું જોઈએ એ ને મહેનત કરીએ તો ઉપરવાળા નસીબ સારો આપશે જ.
શું સફળતા માટે મહેનત ધીરજ આત્મવિશ્વાસ અને યોગ્ય આયો સૌથી મહત્વપૂર્ણ છે?
હા હા, સફળતા એ એક ચીજથી નથી મળતી. સફળતા માટે તને અ મહેનત કરવું જોઈએ. અને એ મહેનતમાં જો તને અસફળતા મળે તો એ અસફળતા શીખવું જોઈએ. અને એ અસ અસફળતા તારા માટે સીડી બની જશે એ તો એ સીડીને પકડીને એક દિવસ સફળ તા મેળવી શકે.
હા તમારી વાત સાચી છે લોકો અસફળતા થી ડરે છે. પરંતુ અસફળતા આપણને બહું કામ આપે છે આપણને અ આગળ શું કરવાનું છે એનું મહત્વપૂર્ણ ત તરીકો બતાવે છે.
હા આપણે જો અસસ અસફળતાથી શીખીએ ને તો એ સ અસફળતા આપ પણને લાગે એ સફળતા આપણા માટે એક પ્રયત્ન હોય છે કે ચાલો આ વાર નથી તો અ બીજા વાર તરત થઈ જશે.
એટલે અસફળતા આપણને કઈ નવું શીખવાનો પ્રયત્ન કરે છે.
હા. દ, બહુ સાચી વાત કીધી ભાઈ તમે.
એટલે લોકો લોકોથી લોકોને અસફળતાથી ભય નહી કરવું જોઈએ લોકોને અસફળતા સ્વીકાર કરી આગળ વધવાનું ક પ્રયત્ન કરવું જોઈએ.
હા, એમની કરવું જોઈએ કે મને આજે અસફળતા મળી ગઈ. હા, તો હું હાર માની લઉં? અને મહેનત કરવાનો છોડી દવ અને નસીબ ને ઉપર કરી દે અહ પરંતુ આપણને શું કરવું જોઈએ કે એ સફળતાથી શીખ મેળવી જોઈએ અને એ શીખથી અહ આપણને અહ આપણને અહ જે છે એમાં વધુ મહેનત કરીને આગળ વધવું જોઈએ
હમ્મ, એટલે નસીબ આપણે તર્ક આપી શકે છે, પરંતુ મહેનત જે તે તર્કને સફળતામાં ફેર ફેરવી શકે છે.
હા, બો સારી વાત કીધી તમે, આપડો એ નસીબથી અહ મહેનતની કરી શકે પણ આપડે મહેનત કરીને પોતાનું નસીબ બદલી શકીએ.
હમ્મ, એટલે આપણને જીવનમાં હંમેશા મહેનત પર વિશ્વાસ રાખવો જોઈએ.
બહુ સારી વાત કીધી ભાઈ તમને
હા, લોકો નસીબ પર વિસ વિશ્વાસ રાખે એ સારું છે, પરંતુ મહેનત પર વધુ વિશ્વાસ રાખવું જોઈએ. કારણકે કરેલી મહેનત નિસફળ ની થાય.
તમારી આ વાતથી અહ મને અહ બૌ અહ શીખવા મળ્યું. અને આ ચર્ચાથી અમને બન બન્નેને ખબર પડી. એ મહેનત અને નસીબ એ બન્નો બે સિક્કા નો પાઠ છે. અહ તો એક વાર બહુ મહેનત કરીને પણ અહ જે આપણને સફળતા ની મળે કારણ કે પણ એ સફળતા બહુ દૂર નથી. પછી આપણે ફરીથી મહેનત કરીને તે સફળતાને તરત જ મેળવી શકે.
અને એક વાત હજુ જાણવા મળી કે સફળતા માટે ખાલી મહેનતી જ નહીં બલ્કી મહેનત, ધીરજ, આત્મવિશ્વાસ અને બધું યોગ આયોજન સૌથી મહત્વપૂર્ણ છે.
બહુ સારી વાત કઈરી ભાઈ. તેમાંથી આ ચર્ચા પર વાત કરીને મને અહ ખુબ જ આનંદ આવી. અહ ખૂબ-ખૂબ આભાર. સમય આપ્યો. ચાલ જય શ્રી ક્રિષ્ન.
ચલો. ખુબ સરસ. આભાર. જય શ્રી કૃષ્ણ. આવજો.